મારો અવાજ આવે છે તમને? મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું. તો તમને તો ખબર જ છે કે ઉનાળાનો સમય છે અને અહ બાળકોનો સ્કૂલમાં રજા થઈ ગઈ છે, તો આ લોકો ને જયારે હું ર સા પર રમ તા જોઉં છું તેઓ ક્રિકેટ રમે છે તેઓ અહ-અહ સંતા કુકડી રમે છે તો મને એ લોકોને જોઈને મારા બાળપણની ખૂબ જ યાદ આવે છે, તો મને છે ને મારા અહ એવું લાગે છે કે હું ફરીવાર નાની થઈ જાઉં અને હું મારા બાળ પણમાં જતી રહ તો મને મારા બાળપણની ખૂબ જ યાદો આવે છે, પણ હવે આપણે શું કરી શકીએ એકવાર મોટા થઈ જાય પછી એવું થોડી બની શકાય કે ફરીવાર આપણે નાના બની શકીએ, તો મને બાળપણની ખૂબ જ યાદ આવ અહ યાદો આવે છે. શું તમને પણ હવે તમારા બાળપણની યાદો આવે છે?
હા જયારે નાના હતા બાળપણમાં ઉનાળા વિશેના ને આખો દિવસ કેવો પસાર થઈ જતો તે પણ આપણને ખબર પડતી નતી. પણ હાલના સમયમાં આપણે એટલા પોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છી કે બાળપણમાં બાળપણની યાદ પણ નહી કરતા અને જેમાં આ આપણે કઈ કઈ રમતો રમતા હતા તે પણ હાલમાં અત્યારે આપણે કઈ કશું રમતા નથી. આધુનિક સમયમાં આપણી આપણી સાથેના જે નાના બાળકો છે એ લોકો પણ મોબાઈલનો યુઝ કરે છે અને ફિઝિકલી એક્ટિવિટી માટે કોઈ પણ રમત રમતા નથી. તો મને પણ ણ મારા બાળ તો હું તમને મારા બાળણ ને કેટલીક યાદ હો તમારે આગળ રજૂ કરું. બાળપણ એ બાળપણની યાદો એટલે માત્ર વીતેલા સમય નહીં પણ એક એવો અહેસાસ છે જે આપણને જીવંત રાખે છે. તે દિવસોમાં સુખ સુખની વ્યાખ્યા ખુબ જ વાત એટલે ટીવી સામે ગોઠવાઈ જવું અને મનપસંદ પૌરાક પૌરાણિક સિરિયલો જોવી આખું અઠવાડિયું એ એક કલાક ક કલાક ની રાહ ઘરના બધા સભ્યો સાથે બેસીને વાત કરતા અને મમ્મી ગરમા ગરમ નાસ્તો આપતી. ત્યારે એવું લાગતું કે જાણે દુનિયાની બધું જ સુખ આ ચાર દિવાલોની વચ્ચે હોય. રાત્રે આગાસી અગાસીમાં પથારી કરીન ને સુતી તા તારાઓ ગણવા અને દાદી પાસેથી પરીઓની કે પરાક્રમી રાજાઓની વાર્તા સાંભળતા સાંભળતા ઊંઘી જવું એ કોઈ જાદુઈ દુનિયા જેવું જેવું હતું. શાળાનું મેદાન એ સારંગ મેદાન અને લોખંડના લોખંડના હિંચકા, લપસણી અને પર પ પર થતી પર થતી પડા પડાપડી આજે પણ આખ આંખ સામે તરવરે છે. રિસેસમાં બેલ પડતાની સાથે જે દોડા દોડી થતી અને લંચ બોક્સમાં શું લાવ્યું છે એ જાણવાની આતુરતા થતી એ અદભુત હતી. ક્યારેય ક્યારેક કોઈ મિત્ર નું લંચ બોક્સ ખાલી કરી દેવું અને પછી શિક્ષકની બીક થી મોડું છુપાવવું એ બધી નિર્દોષ શરા શરારતો હતી. ગુજ અ પરીક્ષા ના દિવસોમાં મનમાં રહેલો એ ડર અને રિઝલ્ટ ના દિવસ એ મળેલા એ સ્ટાર એ એ કે વેરી ગુડથી જે મને ગરમાં ગર્વનો અનુભવ થતો જે આજે લાખોની પગાર લાખોની પગાર પરથી પણ થતો નથી. ચોમા જયારે ચોમાસા ચોમાસું પડતા જ જયારે શાળામાં ડે જાહેર થતો અને આપણે ભીંજાતા ભીંજાતા ઘરે આવતા ત્યારે એ રસ્તામાં આવતા ખાબોચીઓમાં કુદવાની મજા જ કઈ અલગ આવતી હતી અને મેં તો મારા બાળપણના બાળપણના દિવસોમાં જયારે ચોમાસ ચોમાસાની ઋત શરૂઆત થતી ત્યારે હું ઘરના આ આગળથી જયારે પાણી જતું હતું, ત્યારે કાગળની હોડી બનાવીને પણ ખુબ જ રમતા હતા. વેકેશન ના દિવસોમાં ગામડે જવું અને અને જા જાણે કે કોઈ મિશન હોય ને એવું લાગતું હતું બસની બારી પાસે બેસવા માટે ભા ભાઈ અને બહેનો સાથે લડાઈ કરવી અને પછી ગામના પાદરે પહોંચતા વડલા અને વડલાઈને હિચકા ખાવા ખેતરોમાં જઈને કાચી કેરીઓ તોડવી અને શે શેરડીનો રસ પીવો. આ બધું જ લોહીમાં લોહીમાં તણાઈ જ જતું. સાંજ સાંજે ગાયોના ઘણ સાથે પાછા વળે અને જે ધૂળ ઉડતી. તેમ ધૂળની સુગંધ આજે પણ નાકમાં વસેલી છે. એ સમય આપણે એ સમયે આપણી પાસે બ્રાન્ડેડ રમકડા ન હતા. પણ આપણે પોતે જ લાકડાના લાકડાના ટુકડા કે તૂટેલા વાસણો માંથી નવું સર્જન કરી, કરતા અને શીખી ગયા હતા મેં તો મારા બાળ પણ માં ખૂબ જ મજા પણ વિતાવ્યું છે અને મેં તો ખુબ જ રમતો રમી છે. તો તમે તમારા બાળપણમાં કઈ કઈ રમતો રમી હતી? અને તમે કેવી રીતે પોત નાનું બાળપણ વિતાવ્યું હતું મને જરાક માહિતી આપો ને.
તમે જે વાતો કરી એના સાથે હું પણ રિલેટ કરું છું, કારણકે હું પણ બાળપણમાં આવું જ કરતી હતી. બાળપણની યાદો જીવનની સૌથી મીઠી અને નિર્દોષ ક્ષણો હોય છે. એ દિવસોમાં કોઈ ચિંન તા ન હતી કોઈ જવ વાદારી ન હતી, ફક્ત રમવાનું, હસવાનું અને ખુશ રહેવાનું. શાળાના પહેલા દિવસથી લઈને મિત્રોના સાથ થે ના રમતા. આવ દિવસો સુધી દરેક પણ ખાસ લાગે છે. અને દરેક પલ અમને, હમણાં યાદ આવે છે. બાળપણમાં મિત્રો સાથે ગલીમાં રમેલી રમતો લુકડો છુપાઈ, દોરીકૂદ, કબડ્ડી આ બધું આજે પણ યાદ આવે છે. ત્યારે ચહેરા પર સ્મિત આવી જાય છે. વરસાદમાં ભીંજાવાનો. માટીમાં રમવાનું અને પછી, ઘરમાંથી મળતી દાઢ પણ એક મજાની યાદ બની જાય છે. શાળાના દિવસોમાં શિક્ષકોનો પ્રેમ. હોમવર્ક ન કરવાના બહાના અને પરીક્ષાના સમયની થોડી, ભયભીતતા આ બધું બાળપણને વધુ રંગીન બનાવે છે. વેકેશન દરમિયાન નાની મોટી યાત્રાઓ દાદા દાદી સાથે ગાળેલો સમય પણ ખૂબ જ કિંમતી હોય છે. બાળપણ એ જીવનનો એવો સમય છે, જે પાછો નથી. આવતો પરંતુ તેની યાદો હંમેશા દિલમાં જીવંત રહે છે. જ્યારે પણ આપણે થાકેલા હોઈએ અથવા ઉદાસ હોઈએ, ત્યારે આ મીઠી યાદો આપણને ફરી ખુશી આપી જાય છે. બાળપણની યાદો ખરેખર જીવનની સૌથી અમૂલ્ય સંપત્તિ છે. નાના નાના પ્રસંગો પણ એટલા ખાસ લાગતા છે, કે આજે યાદ કરીએ તો દિલ ખુશ થઈ જાય છે. સવારમાં મમ્મીના અવાજે ઉઠવો સ્કૂલ માટે તૈયાર થવાના આળસ કરવી. અને છેલ્લે દોડતાં દોડતા સ્કૂલ પહોંચવું આ બધું હવે યાદોમાં જ રહી ગયું છે. કારણ કે, એ હકીકત થઈ નથી શકતું. બાળપણમાં તહેવારોની મજા કંઈક અલગ જ હોય છે. દિવાળી પર ફટાકડા ફોડવા હોળી પર રંગોમાં રમવું અને ઉત્તરાયણમાં પતંગ ઉડાવાની મજા. આ બધું મિત્રો અને પરિવાર સાથે મળીને ઉજવતા એક ક્ષણો અદભુત બની જતી. નાના નાના રમકડા પણ ત્યારે, ખૂબ જ કિંમતી લાગતા અને તેમાં જ આખો દિવસ પસાર થઈ જતો. બાળપણમાં કલ્પનારાઓની દુનિયા પણ ખૂબ મોટી હોય છે. કોઈક, સુપર હિરો બનવાની ઈચ્છા કોઈક ડૉક કે, ટીચર બનવાનું સ્વપ્ન. આ બધું મનમાં ચાલતું રહેતું. એ સમયમાં દરેક વસ્તુ નવીનતા અને આનંદ દેખાતો. મિત્રો સાથે નાની નાની ઝઘડાઓ અને પછી, તરત તરત જ થઈ જતી મિત્રતા પણ બાળપણની ખાસિયત છે. કોઈ વાત મનમાં રાખવી નહીં અને તરત ત જ હસી ખુશી થઈ જવું. આ ગુણ મોટા થયા પછી ઘણીવાર ખૂટી જાય છે. આજે આપણે મોટા થઈ ગયા છીએ. જવાબદારીઓ વધી ગઈ છે. પરંતુ બાળપણની એ નિર્દોષતા અને ખુશીઓ હંમેશા યાદોમાં જીવંત રહે છે. જ્યારે જીવનમાં તણાવ આવે ત્યારે, આ યાદો એક મીઠી છાયા જેવી શાંતિ આપે છે. અને આપણને ફરીથી ખુશ રહેવાનું શીખ શીખ વે છે. બાળપણ આપણે ગમે તેટલું વિચારીએ તો પણ એ ફરીવાર આપણી પાસે આવી ન શકતું છે. પણ બાળપણની યાદો એ હંમેશા અમારા દિલમાં અને અમારા અ મનમાં જીવંત રહેશે. અને તે આપણને વૃદ્ધ ન થઈ જઈએ, ત્યાં સુધી આ આપણને આ બધી યાદો યા દ જ રહી, યાદમાં વસેલા જ હશે. કારણ કે, બાળપણની વાત જ અલગ છે. મીઠા ટપકા અને અ પ્યાર ખાલી. આ જ બે વસ્તુ આપણા બાળપણમાં હતી. અને આપણે એનાથી જ બધ ધુ કર કરતા, તો હું અહીં બાળપણ વિશે તમે મને તમારા બાળપણ વિશે ખૂબ જ માહિતી આપી. તો હવે, હું મારા શબ્દોને અહી જ વિશ્રામ આપું છું. શું તમે તેના વિશે કઈ કહેવા માંગો છો.
હા, હું ચોક્કસ તમને માહિતી આપી. તમે જે બાળપણની વાત બાળપણની તમારા બાળપણની જે વાતો કરી, એના દ્વારા મને તમે જે પણ ખુબ મજા કરી હ હશે તેના વિશે તમે કહ્યું છે. જેમાં મને પણ મારા બાળપણ ની ઘણી બધી હ, વા તો યાદ આવી ગઈ બા. ખરેખર, બાળપણ એ જીવનનું એક એવું પાનું છે. જે ગમે તેટલી વાર વાંચો તો પણ ધરા ધરાતી નથી. આજે ભલે આપણે ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ, પણ એ જૂના મિ ત્ર એ જ એ કાગળોની હોડી અને એ ધૂળમાં રમેલી રમતો. રમતો જ આપણી સાચી મૂડી છે, એ દિવસોની નિખાલસતા અને અને એ મોજ આપણને હંમેશા યાદ આવે છે. કે ખુશ રહેવા માટે બહુ મોટા કારણોની જરૂર હોતી નથી. બસ એક નાનકડી મજા અને મનગમતા સાથીઓજ કાફી હોય છે. ચાલ તો તમારી જોડે મે વાત કરી, તો મને મારા બાળપણની ઘણી બધી વાતો યાદ આવી ગઈ. તમારી જોડે મને વાત કરવાની ખૂબ જ મજા આવી. તમે મને ખુબ જ સારી રીતે બાળપણની યાદો વિશે તમે પણ તમારીયા વાતો છે, રજૂ કરી તમારો ખૂબ ખુબ આભાર.
આભાર.